જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ એકદમ મજામાં છું હું. હેલો અવાજ આવે છે?
હા અવાજ આવે છે.
અચ્છા હ હં
બસ આજે, આજે તો મારે ખુબ પેમેન્ટ કરવાનું હતું એટલે પછી મેં કીધું મારી બેનપણી સાથે હવે ટાઈમ મળ્યો છે, તો વાતો કરી લઉ આ ડિજિટલ પેમેન્ટને બધું વધી ગયું છે ને. એના કારણે ઘરેથી કામ તો થઈ જાય છે. બેંકમાં જવું નથી પડતું પૈસા ઉપાડવા, પણ એમાં સાવધાની પણ રાખવી પડે છે જોકે સરળતા ખૂબ વધી ગઈ છે, કે તમારો સમય ખૂબ બચે છે, તમે બેંકમાંથી ડિજિટલી એક ખાતામાંથી થી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો, એના કારણે સેફ્ટી પણ વધી ગઈ છે, અને ટ્રાન્સપરન્સી પણ થોડી આવી છે, અને એના કારણે બીજું એ થયું છે કે તમે શોપિંગ કરવું હોય, તો પણ તમે અહ બહાર જાઓ બધું જુઓ ખરીદો એવું નહીં. તમને અમુક વસ્તુ ગમી અમુક બ્રાન્ડની તો એની સાઈટ ઉપર જઈ અને એ વસ્તુ જુઓ છો, અને એને પેમેન્ટ કરો એટલે એ વસ્તુ બે દિવસમાં, તમારે ઘરે આવી જાય છે, એટલે સુલભ તા અને સરળતા બહુ વધી ગઈ છે ડિજિટલ પેમેન્ટથી, તમે શું કહો છો?
હા બરાબર છે, પહેલાં જ્યારે ડિજિટલ પેમેન્ટ નહોતું તો આપણે બેંકમાં જઈએ, તો ત્યાં બહુ મોટી લાઇન લાંબી લાાઈનમાં આપણે ઊભા રહેવું પડતું, અને બધું પેપર વર્ક જ થતું આપણે બધું પેનથી પેપરમાં લખીને જવું પડતું ત્યાં આગળ એના ફોર્મને એવું બધું મળતું હોય, અને જો એ ફોર્મમાં જરા પણ ભૂલ થઈ હોય લખવામાં એકાદ વર્ડ છે તે, તો એ ફોર્મ પાછું તું નથી એટલે પેપર વેસ્ટ થાય છે, આપણો ટાઈમ પણ વેસ્ટ થાય છે અને જે લાાઈનમાં આપણે આટલી વખત ઉભાાર્યા એ બધું આપણું વેસ્ટ થઈ જાય છે, તો ડિજિટલ પેમેન્ટ આવવાથી આપણને એ બધામાં થોડી રાહત મળી ગઈ છે, જ્યારે પણ આપણને પૈસાની જરૂર હોય કે પૈસા ઉપાડવા છે કે પૈસા તમારે જમા કરવા છે. આપણે કોઈ રિલેટિવ્સ બહાર હોય કે આપણા છોકરાઓ કંઈ બહાર હોય એ લોકોને પૈસાની જરૂર હોય, તો આપણે એને તરતને તરત પૈસા મોકલાવી શકીએ છી ટ્વેન્ટી ફોર અવર્સ એ તમારું જે, ડિજિટલ પેમેન્ટ છે એ તો સાઈટ ચાલુ જ હોય છે. તો તમે એને ગમે ત્યારે પૈસા મોકલાવી શકો છો, અને તમે જે વાત કરી એમ કે પહેલાં આપણે જો શોપિંગમાં જતા તો વધારે પૈસા લઈને જવું પડતું, આપણે પર્સે સંભાળવું પડે અને ભીડમાં હોય તો આપણે જા સંંભળી પડે. અત્યારે એ પણ સારું થઈ ગયું છે તમે ઘરે બેસીને, વસ્તુ જોઈ શકો છો તમારે શું લેવું જોઈ અને એનું પેમેન્ટ ફટાફટ સરસ રીતે થઈ જાય છે, કંઈ વાંધો નથી આવતો અને ઘણીવાર આપણને એ વસ્તુ ન ગમે તો આપણે એને રિફંડ કરાવી શકીએ છીએ એ બધું આપણે ઓનલાઈન જ થઈ ગયું છે, તો એક તો આપણે પેપર વર્કમાંથી થોડીક રાહત મળી ગઈ છે, અને બીજું બેંકમાં આપણે ધક્કા નથી ખાવા પડતા, ઘણીવાર બેંકમાં આપણે જતા હોય તો કેટલી વસ્તુ તું યાદ કરીને લઈ હોય તો કાંઈક ને કાંઈક ભૂલ થઈ જ જાય ઘણી વાર એવું બની શકે, તો આ ડિજિટલ પેમેન્ટ આવવાથી બધાનો સમય બચી ગયો છે, અને જ્યારે પણ તમારે પૈસાની આપ લ કરવી હોય તો એ તમે કરી શકો અને બાર કરવા જાવ તોય તમારે, જાઝા પૈસા સાથે નથી રાખવા પડતા તમે ફરવા જાઓ તોય તે તમારું ક્રેડિટ કાર્ડ હોય, કે તમારું જીપે હોય મોબાઈલ તો બધાની પાસે હોય જ છે, તો એ એનાથી તમે એને પેમેન્ટ કરી શકો છો. અને આજકાલ તો હવે શાકભાજી વાળા અને ટી સ્ટોલ વાળા પણ બધું, ગૂગલ પેને એવું રાખે છે એ લોકો પણ હવે પૈસાના છૂટા દેવા લેવાના, ઝંઝટ માટેથી થોડી રાહત મળી એવું લાગે છે. લોકોને કેમકે નહીંતર શું થાય કે, શાકભાજીમાં ક્યારેક બે પાંચ રૂપિયા છૂટા હોય ન હોય, ચામાં ઘણીવાર એવું થાય એટલે હવે નાના નાના પરચુરણ કામ માટે જે, ઓછા પૈસાની જરૂર પડતી હોય તો એમાં છ ટાનું ચરણનો બહુ પ્રોબ્લેમ થતા હતા. તો આ ડિજિટલ પેમેન્ટ આવવાથી એમાં રાહત થઈ ગઈ છે તમારે કોઈને, બે રૂપિયાને પચાસ પૈસા આપવાના હોય તો તમે ડિજિટલ પેમેન્ટ એને આરામથી કરી શકો છો પચાસ પૈસા તો અત્યારે કંઈ દેખાતા જ નથી, પણ આવી રીતે તમેયન પેમેન્ટ કરી શકો છો તો છૂટ્ટાની માથાકૂટમાંથી આપણે થોડા મુક્ત થઈ ગયા છીએ.
હા સાવ સાચી વાત છે. રિક્ષા વાળા પણ હવે ડિજિટલ પેમેન્ટ લે છે. શાકભાજી વાળા. કરિયાણાવાળા. બધા એક એક વ્યક્તિ માટે હવે યુપીઆઈ ઈઝી બની ગયું છે. પણ જેમ એના ફાયદા છે ને એમ એના ગેરફાયદા પણ છે. જેમ કે તમે ક્યુ આર કોડથી પેમેન્ટ કરો છો એ બધે જ સેફ નથી હોતું ક્યાંક કોક હેકર્સ હોય છે, નાના માણસો પાસે નહીં. પણ અમુક જગ્યાએ પેમેન્ટ કરીએ ને ત્યારે આપણને કોક વખત એવું થાય કે આપણું ફોન નંબર હેક થઈ જાય છે, અને ફોન નંબર દ્વારા એ લોકો આપડી બધી જ માહિતી બેંક ડિટેલ્સ બધી જાણી લેતા. આપણે ક્યાં કામ કરીએ છીએ, આપણે કેવા સર્કલમાં છીએ, આપણી સાથે કેવા લોકો સંકળાયેલા છે, એ બધું જ જાણી લે છે અને પછી આપણી ઉપર. ઓટીપીના મેસેજિસ આવવાના શરૂ થઈ જાય છે. આપણી માહિતી અમુક નાના સ્તરની કંપનીઓને જાય છે જેઓ આપણને હંમેશા રોજે રોજ ઓટીપીઓ મોકલે છે મેસેજ. પાચમાં જેને કારણે આપણે પરેશાન પણ થઈ જઈએ છીએ, અને જો કોઈને બહુ જ ખ્યાલ ન હોય અત્યારે તો બહુ જ સરકાર જાહેરમાં અને ફોનમાં જોરશોરથી કહે છે કે કોઈએ એમને ઓટીપી આપવા નહીં. ફોનમાં કોઈએ લલચાવવું નહીં મોટી મોટી ઈનામોની જાહેરાતો આવે કે તમે ઓટીપી આપો અમને તમે તમને ઈનામ લાગ્યું છે એક કરોડનું અને તમે દસ હજાર ભરશો એટલે અમે ટ્રાન્ઝેક્શન. કરી દેસું એક લાખ રૂપિયાનું પણ એ પેલા તમે અમને ઓટીપી આપો તો એમાં ફસાવાય નહીં ને એનું બહુ જ ધ્યાન રાખવું પડે છે. કારણ કે એવું થવાથી એ લોકો ડિજિટલી ફ્રોડ કરે છે તમારી સાથે. અને પછી એમાં પૈસા આવવા બહુ મુશ્કેલ બને છે પાછા. એટલા માટે એવું ધ્યાન રાખવું પડે છે મારે જે એવું બન્યું હતું એક કુરિયર વાળો આવ્યો મને કે આ પાર્સલ તમારું છે મેં કીધું. તો હમણાં કોઈ ઓર્ડર નથી મૂક્યો તો કે ના તમારું જ પાર્સલ છે તમાર મારું જ નામ લખેલું હતું મારો ફોન નંબર હતો મારું એડ્રેસ બરાબર હતું મેં કીધું આવું કેવી રીતે બને મેં કીધું પણ મેં નથી લ કીધું એટલે હું. મારે નથી જોઈતું તો કે તો કેન્સલ કરવા માટેનો ઓટીપી આપો. મેં કીધું જ્યારે મેં પાર્સલ બુક જ નથી કરાવ્યું તો પછી હું કેન્સલ કરાવવા માટેનો ઓટીપી શું કામ આપું? તો એણે ખૂબ માથાકૂટ કરી મેં દરવાજા જો બંધ કરી દીધો તો ફોન કરી કરીને પૂછે છે કે બેન મારી નોકરી વહી જશે તમે ખાલી ઓટીપી આપી દો એટલે મને કંપનીમાંથી ઠપકો ન મળે. મેં બિલકુલ ના આપ્યો અને બીજે જ દિવસે મને જાણ થઈ મારા ફોઈના જ દીકરાને એવું બન્યું અને એણે કેન્સલેશનનો ઓટીપી આપ્યો અને એના ખાતામાંથી સિત્તેર હજાર કટ થઈ ગયા. ત્યારે મને એમ થયું કે હું બાલ બાલ બચી પણ આવું કેટલાકને ખબર પડતી હોય એટલે આ વસ્તુ પણ નોંધવી જરૂરી છે કે, તમારે કોઈ પણ કારણ વગર એકય ઓટીપી કોઈને આપવા નહીં. ડિજિટલી પેમેન્ટનું એ ઉપયોગ કરો ત્યાં સુધી બરાબર છે. પણ ડિજિટલી તમે છેતરાઈ ના જાઓ એ જોવું પણ એટલું જ જરૂરી છે શું કહો છો?
હા બરાબર છે જેટલા ડિજિટલ પેમેન્ટના ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે તમે કીધું એ બરાબર છે કે આવી રીતે ક્યારેક. કોઈ ફ્રોડ પણ આપણી સાથે થઈ શકીએ છીએ. એ લોકો આપને લલચામણી ઓફર આપે છે. કે તમે. તમને આટલા પૈસા. મળ્યા છે, તમને એક આ સરસ ગિફ્ટ મળી છે, તમારો આ કૂપન કોડ છે, તો તમે એક ઓટીપી આપો અત્યારે તો દરેક જગ્યાએ આપણે ફોન નંબર તો આપવો જ પડે છે એટલે ઘણી વાર તો ડાયરેક્ટ એ લોકો ફોનથી કોન્ટેક્ટ કરે છે અને કે છે. કે તમને એક લોટરી લાગી છે અથવા તો તમારી એક સ્કીમમાં તમે સિલેક્ટ થયા છો તો એના માટે તમે કન્ફર્મેશન માટે એક ઓટીપી આપશે તો તમે ઓટીપી માગી લો તો અમે તો નક્કી કર્યું જ છે. જ્યાં સુધી અમા અમે જે ઘરના ફેમિલી મેમ્બર છીએ અમે લોકો એક. પૂછી લઈએ જો કન્ફર્મ હોય તો જ અમે ઓટીપી કોઈને આપીએ બાકી એમ તો કેટલાય ઓટીપી આવી જાય કેમકે આમાં ડિજિટલ એરેસ્ટ થવાનું અથવા તો ફ્રોડ થવાના બહુ બધા ચાન્સીસ રહે છે. ઘણી વાર છોકરાઓ ના ફોન ઉપર પણ એવા ઓટીપી ના મેસેજ અ તો છોકરાઓ તરત સારા છે આપણે એને એ રીતે થોડું સમજાવીને રાખ્યું છે તો પૂછી લે છે કે આ શેનું છે મમ્મી આ સેનું છે પપ્પા એમ પૂછી લે છે. તો ઈ લોકો નથી આપતા નહીતર જો ભૂલથી તે ઈ લોકો ઓટીપી આપી દે તો બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈમાં જાય આપણે તો આ રીતે તમે જે કયો છો કે ડિજિટલ પેમેન્ટના ફાયદા પણ છે કે આપડે જાઝા પૈસા સાથે સાચવવા નથી પડતા. બધું ફોનમાં જ હોય છે તો જે મેનો ફાયદો છે મે નો ગેરફાયદો ઈ છે. જો ક્યારેક આવી નાની, મોટી ભૂલ થઈ જાય, તો બો મોટી મુશ્કેલીમાં આપણે આવી જઈએ છીએ.
સાચી વાત છે, એટલે દરેક વસ્તુના સિક્કાની બે બાજુ જેવું છે. કેમ થોડું સારું પણ છે અને જો વિવેક થી એનો ઉપયોગ કરો તો એ તમને ઉપયોગી બને છે. અને વિચાર્યા વગર જો તમે એનો ઉપયોગ કરો તો, એ તમને નુકસાન પણ પોહચાવે છે અને હમણાં જ અ મારા એક ઘરડા ફયજી છે એ પોત તે બધે હરવા ફરવામાં માને. દેવસ્થાને જાય અને સિનિયર સિટીઝન્સની જે ટૂર જતી હોય અમારી કાસ્ટની એમાં જાય પણ એકવાર એમનું પર્સ ખોવાઈ ગયું, ક્યાંય પણ પર્સ જળ્યું નહીં. અને હવે શું કરવું? બધા પૈસા તો એમાં હતા એને કઈ ડિજિટલ આવડે નહી, પછી એને એના દીકરાને કોલ કર્યો કે બેટા મને આવું આવડતું નથી અને મારું પર્સ ખોવાઈ ગયું છે. હું શું કરું? ત્યારે એના એની સાથે બીજા જે બેન ગયા તા, એ પોતે ડિજી એમને પોતે ડિજિટલી બધું આવડતું હતું. એમની પાસે બેંકની એપ હતી, જી પે હતું એટલે એના દીકરાએ એના નંબરમાં પૈસા મોકલી અને એની મમ્મીને મદદ કરી તી એટલે આ રીતે મદદરૂપ પણ થયું એ વસ્તુ, કે સિનિયર સિટીઝન્સ વાળાએ આ વસ્તુ શીખવાની જરૂર છે ખરી થોડી ઘણી પણ પણ એને માટે સરકારે કોઈ ખાસ એપ બનાવી અને કાયદો કરવો જોઈએ. શું કહો છો?
હા, બરાબર છે. કેમકે સિનિયર સિટીઝનને તો ડિજીટલ પેમેન્ટમાં બો ખાસ ખબર પડતી નથી, કેમકે આ બધી નવી ટેકનોલોજી છે તો, ઈ સમજવી એ લોકો માટે અઘરી છે. ઈ લોકો તો જે પહેલાના જમાનાની જેમ ખુલ્લા પૈસા છે થોડા ઘણા પૈસા પોતાના પોકેટમાં રાખીને જ બહાર જવા નીકળી જાય છે પણ જ્યારે આવી તકલીફ થાય કે નય વધારે પૈસા જોતા હોય, ત્યારે જો આવું શીખીને રાખ્યું હોય ને ડિજિટલ પેમેન્ટ કેવી રીતે કરવું ઈ તો એના માટે સરળ બની જાય છે. છે અને તમે જે વાત કરી, એમ કે ક્યારેક આવું ફ્રોડ થાય. કોઈ આપણું પર્સ કે એવું ચોરાઈ જાય તો જો આપણી પાસે ફોન હોય તો એમાં આપણે જો થોડા ઘણા પૈસા રાખીને રાખ્યા હોય એકાઉન્ટ